હેલો
હલો હા જય શ્રીકૃષ્ણ કેમ છો બસ મજામાં હો
હા હવે કયા ટોપિક પર કરીએ વાત હલો હલો હા વેધર પર વાત કરીએ જુઓને આજકાલ નું ક્લાઇમેટ કેવું થઈ ગયુ છે વરસાદ પર વરસાદ જ ચાલી રહ્યો છે એમ હા
જ્યારે અ એકચુલી અત્યારે બધી સિઝનો એવી થઈ ગઈ છે ને કે ગરમીમાં વધારે પડતી ગરમી પડે છે કે વરસાદમાં વધારે પડતો વરસાદ પડે છે અને ઠંડીમાંય એટલી બધી ઠંડી પડે છે કે જે હાડકા ધ્રુજાવી નાખે છે
હા સાચી વાત છે સાચી અને અત્યારે તો કેટલો વરસાદ પડી ગયો બધા લોકોનું કેટલું નુકસાન થઈ ગયું અમે સાંભળી રહ્યા છે તો ગુજરાત સાઈડ બોમ્બે સાઈડ બધી જ જગ્યા પર મહારાષ્ટ્રમાં બધી જ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને જયારે વરસાદ રહી જાય છે ત્યારે ગરમી થાય છે તડકો નીકળે છે
હા અત્યારે બફારો થાય છે કે હજુ વરસાદ પડશે એવું એવું ફીલ થાય છે કે હજુ તો બહુ બધો વરસાદ પડવાનો છે એમ
હા સાચી વાત છે
એકચ્યુલી એકચુલી ગરમી જ એટલી બધી વધી ગઈ છે ને કે જેના લીધે વરસાદ પડે જ છે એમ અને અત્યારે આપણે અમુક અમુક તો આપણી જ ગલતી છે કે ગ્લોબલ વોર્મિ વોર્મિંગ ના લીધે સીઝન નું કઈ નક્કી જ નથી રહ્યું એમ તો આપણે ભારતમાં ત્રણ સીઝન છે શિયાળો ઉનાળો અને ચોમાસું બટ બટ અત્યારે એવું છે ને કે અ શિયાળો ચાલુ થવાનો હોય તો અચાનક ગરમી ચાલુ થઈ જાય છે કે ઉનાળો ચાલુ થવાનો હોય શિયાળો પતે ને પછી ઉનાળો ચાલુ થવાનો હોય ત્યાં વચ્ચે વરસાદ પડી જાય છે એટલે અત્યારે ક્લાયમેટ ક્લાઇમેટનું કોઈ નક્કી જ નથી
હા સાચી વાત છે ક્લાઇમેટ નું કઈ નક્કી જ નથી હોતું પેલા તો ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિનાના એવી રીતે હતું કે આ મહિનામાં ઉનાળો હોય આ મહિનામાં શિયાળો હોય આ મહિનામાં ચોમાસું હોય પણ હવે એવું છે જ નહી વરસાદ કેટલો મોડો છે ગરમી પણ ક્યાં સુધી હોય છે ઠંડીનું પણ કઈ ઠેકાણું જ નથી પડે તો પડે નતી નથી પડતી એવું થઈ ગયુ છે વાતાવરણ જ એવું
હ... અત્યારે એકચુલી એવું છે ને કે મનુષ્યો એ એટલુ બધું પોલ્યુશન કરી દીધું છે એટલું બધું ગ્લોબલ વોર્મિંગ છે. જેના લીધે ગરમી એકદમ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે કે જે ફોટીિફાય અપ જાય છે, તો એ ફોર્ટીિફાય અપ જાય છે... તો એટલું જ એટલું જ પાણી શોષે છે ધરતી પરથી કે.. અ વધારે પડતા તાપના લીધે એટલું બધું પાણી શોષાય છે કે જેથી કરીને વરસાદ પણ એટલો બધો જ પડે છે.
પડે છે અને વરસાદ આયવો નહી આવે નહીને.. હવે આવે છે તો એક સાથે તે બધું તૂટી પડે છે અને વધારે પડતો જ આવી જાય છે જેમ કે બધાનું નુકસાન થવા માંડે છે અને ગરમી હોય તો ખૂબ જ ગરમી પડે છે જેથી કોઈની તબિયત બગડી જાય છે. આજ ક્લાઇમેટ નું કઈ ખબર જ નથી પડતી વેધર નું કઈ ખબર જ નથી પડતી. ક્યારે શું કેવી રીતે અને પડે ઠંડી પડે છે તો એટલી પડે છે કે કોઈ સહન નથી કરી શકતું હવે, કારણ કે... હા ઠંડી, ગરમી અને ચોમાસું એવી ઋતુઓ આવી ગઈ છે, ઋતુઓ તો છે જ આપણી પણ એવી હદ સુધી એનું એવું ક્લાયમેટ થઈ જાય છે કે માણસોની શરીર કરતા એ વેધરનું... ટેમ્પરેચર વધારે હાઈ થઈ ગયું હોય છે. અને એના લીધે બિચારા બીમાર પડે કોક ગરમી ના લીધે કોઈને ઝાડા ઉલટી થઈ જાય કોઈ ચોમાસા ના લીધે કોઈ બિચારા વધારે શરદી ઉધરસ ના દર્દીઓ થ
ડીહાઈડ્રેશન થાય છે પછી ડાયરિયા થાય છે એ બધું એ બધું બોજ થાય અને એના લીધે એના લીધે આપણે અમુક અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જે વધારે પાણી પીવું જોઈએ કે લીંબુ વાળું પાણી પીવું જોઈએ જેનાથી આપણને એનર્જી મળે અને અત્યારે... હા અત અત્યારે તો પણ અત્યારે તો મેડિકલમાં પેલું ઓ આર એસ પણ મળે છે કે જેનાથી આ
છે હા... એનર્જી ડ્રીંક એ હા બરાબર પી શકીએ જેથી આપણને બોવ વધારે પડતી ગરમીની અસર શરીરમાં ન થાય.
હા એટલે જે જે ઠંડા પીણા આવે છે તે ન પીવા જોઈએ એમાં
ના... હા સાચી વાત છે એમાં નકરું કેમિકલ ને એવું જ ગેસ ભરેલો હોય છે જે ઠંડા પીણામાં અને કંઈ જ... અ ફાયદો નથી હોતો. એની કરતા ફ્રૂટ નું જ્યુસ હા એની કરતાં રિયલ ફ્રૂટનું જ્યુસ પીવો કે ઓ આર એસ ટાઈપનું કંઈક પીવો કે કઈક એનર્જી
કે લીંબુ પાણી પીએ કે શેરડીનો રસ પી શકીએ... પછી અ પછી આપડે અ અ... ફ્રૂટ જ્યુસ અ જે અ જે અ રિયલ ફ્રૂટનું જ્યુસ હોય તે એ પણ બોક્સવાળા નહીં.
બોક્સ વાળા નહી... હા ઘરે ફ્રૂટ આપણા ઘરે ફ્રૂટ લાવીને કાઢીને આપીએ તો એ વધારે હેલ્ધી કહેવાય અને... હા હેલ્ધી કહેવાય અને બચ્ચાઓ એ ઉલટાનું સારું પડે ઓલાના નાકર સાક્કર નકલી સાકર અને એવું બધું કેમિકલ વાળા જ પ્રોડક્ટસ માં અંદર એડ કરેલા હોય છે જે ટ્રેટ્રા પેકમાં કે જે બો બક્સિંગમાં કે જે બોટલોમાં આવે છે ને એમાં તો જરાય પણ ઓલું નથી. સ્વાદ હોય છે, પણ એનર્જી કે ડ્રિંક વોટર કે કઈ સારું નથી હોતું.
એમાં સુુગર એકચુલી એમાં સુુગર વધારે પડતી હોય છે. કે જેથી કરીને આપણું શુગર ફ્રસ્ટેડ થયાં કરે પ્લસ પ્લસ એમાં જે કેમિકલો હોય છે, તેનાથી પણ શરીરને નુકસાન થાય છે.
હા સાચી વાત છે, સાચી વાત છે, એનાથી પણ નુકસાન થાય છે.
તો શિયાળામાં તો લીલા શાકભાજી એટલા બધા આવે છે, ને કે આપણે આપણે એ જોઈને ખુશ થઈ જાયે અને એ જ ખાવાનું મન થાય છે.
સાચી વાત છે, શિયાળામાં તો ખાવાની જ અલગ મજા આવે છે, વટાણા, ગાજર એટલી વ્યવસ્થિત મસ બધી કચોરીઓ બનવાનું તુવેરા એટલું સરસ સરસ બધું આવે છે, કે વાત જ નહી પૂછો અને ઘરે બનાવવાનું પણ મન થાય છોકરાઓ પણ ખુશ થઈ જાય કે હા જ મમ્મી આજે મસ્ત કારણ કે સિઝન જ એવી આ હોય છે, કે બધી શાકભાજી વ્યવસ્થિત મળે મેથી, પાલક તાંજોળિયો બીજા કોઈ સીઝનમાં ન થી મળતું શિયાળામાં એટલા સરસ સરસ શાકભાજી મળે કે આખા વર્ષ આપણે એ ખાઈને એમ ખુશ રહે કે હા સરસ સારા મળે સાચી વાત છે, હા અને ઉ નાળામાં કેરીઓ ખાવાની મજા આવે ઉનાળામાં કેરી વગર તો એમ થાય કે હા કેરી છોકરાઓ ખુશ થઈ જાય હર એક સીઝનની હર એક વે દરની હર એક સિઝનની અલગ અલગ ફેસલ એટલું છે, ને કે આ છે. અ ફે અ ઓલું છે, એમ કે ખાસિયત છે. કે જે અલગ અલગ સિઝનમાં અલગ અલગ વસ્તુ મળી રેય છે, અને ઈજ ખાઈએ તો આપણને સારું લાગે જેમ કે ઉનાળામાં કેરી, સાક ટેટી બધું ખાઈએ તો વધારે શરીરમાં સારું બને એવી રીતે ચોમાસા માં અલગ વસ્તુ અને અ ખાટા ફળો મળે છે, ચોમાસામાં વ્યવસ સ્થિત એપલો એવું બધું ખા ખાંટા સ્ટ્રોબેરી હા શેર છે, ઈજ હા ખાટા ફ્રૂટો ખાટા ફળો મળે છે. હા યેલો ખારેક મળે હા અને શિયાળામાં બધા શાકભાજી અને બધી વસ તુ મળે છે, વટાણા, ગાજરને અને શિયાળામાં આપણે શુ સુખડીને આ પણ બનાવતા હોય જે હેલ્ધી છોકરાઓ માટે હોય છે. ઘણી સરસ વેધરનું પણ સરસ બધું
હા અને ચોમાસામા ચોમાસામાં અત્યારે એવું કેય છે, કે ચોમાસામાં ગ્રીન સબ્જી ન ખાવી જોઈએ તેમાં ઝીણા ઝીણા
જીવાત હોય છે, ઈયળો નીકળે છે, અને ચોમા સામાં અમુક શાકભાજીઓ લીલા શાકભાજી ટાળવા જોઈએ કદાચ એમાં કઈ નીકળી જાય તો આપણને ખબર હા ક ઠોળ ખાવું જોઈએ બરાબર છે, કઠોળ થી વધારે સારું તાકાત રે ને સારું પણ રે એમ એટલે
છે, ને અલગ અલગ જે ઋતુઓ છે. એ એ અત્યારે એનું અત્યારે પ્રમાણ બહુ જ વધી ગયું છે કે ઉનાળા માં બહુ જ ગરમી વધી ગઈ છે શિયાળામાં ઠંડી વધી ગઈ છે અને વરસાદ - તો બહુ જ પડે છે હા
પડે નહી પડે નહી જયારે પડે છે ત્યારે તો ઓ ધોધમાર એવું પડે છે. કે બિચારા બધા નું નુકસાન થ થઈ જાય છે. પણ એ એનું કામ કરી રહ્યો છે. વરસાદ નહી પડે તો પણ પ્રોબ્લેમ છે. પડે તો પણ એવું છે
અત્યારે બધે જ અ અતિવૃષ્ટિ થાય છે. તો અતિવૃષ્ટિ ના લીધે ખેડૂતોને ને બધાને કેટલું નુ નુકસાન થાય છે. એ તો ઠીક છે કે અમુક અમુક એરિયામાં પાણી નથી ભરાતા હવે જે લોકોના ત્યાં પાણી ભરાયા હશે એ લોકોને કેટલું નુકસાન થયું હશે. કેટલું બધું
અને ખેડૂતોને પણ અમુક જે એરિયામાં વધારે પડતો વધારે વરસાદ હશે એનું પણ પાક નું નુકસાન થાય ને અત્યારે
હા એ બધું જ ધોવાઈ જાય છે. એના એના બિયારણ બધા ધોવાઈ જાય છે.
હા હા
પડતા પાણી ના લીધે
હા આ વેધર પર વાત કરશું તો આખો દિવસ નીકળી જશે.
હા સાચી વાત છે.
ચલો તમારી સાથે વાત કરીને સારુ લાગ્યું. પછી ફરીથી વાત કરશો ઓકે. જય શ્રી કૃષ્ણ બાય બાય જય શ્રી કૃષ્ણ